કેવું છે મજામાં?
બસ મજામાં તમે મજામાં?
બસ મજામાં.
આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જેમ કે નવા વર્ષની પ્રતિજ્ઞાઓ દર વર્ષે લોકો લોકો નવા વર્ષની શરૂઆતમાં પ્રતિજ્ઞા લે છે. પરંતુ શું ખરેખર એ જરૂરી છે.
નમસ્કાર મિત્ર હા મને લાગે છે. કે પ્રતિજ્ઞા લેવી ખુબ સારી વાત છે નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલાતું નથી. પરંતુ પોતાની જાતને વધુ સારી બનાવાની એક નવી તક છે પ્રગતિ પ્રતિજ્ઞ પ્રતિજ્ઞા આપણને જીવનમાં દિશા આપે છે અને નવા ઉત્સાહ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.
હા પરંતુ ઘણી વાર લોકો ઉત્સાહમાં ઘણી બધી પ્રતિજ્ઞાઓ લઈ લે છે. પછી થોડા દિવસોમાં જ ભુલી જાય છે એવું કેમ થાય છે?
હા તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકો વાસ્તવિકતા કર વાસ્તવિકતા કરતા પણ વધારે મોટા લક્ષ્ય નક્કી કરે છે જેમ કે હું રોજ પાંચ કલાક અથવા હું એક દિવ એક પણ દિવસ મોબાઈલ નહી ચલાવું. આવી પ્રતિજ્ઞાઓ લાંબા સમય સુધી જળવા જાળવવી મુશ્કેલ બને છે. તેના બદલે નાના અને સરળ લક્ષ્યોને શરૂઆત કરવી જોઈએ
એટલે કે નાના પગલા મોટા પરિવર્તન લાવી શકે છે.
હા બિલકુલ. જો કોઈ વિદ્યાર્થી દરરોજ માત્ર ત્રીસ મિનિટ ત્રીસ મિનિટ વધાર નો અભ્યાસ કરે તો એક એક વરસ પછી તેને ઘણો ફાયદો થાય છે. એજ એજ રીતે દરરોજ વીસ મિનિટ કસરત કરવાથી આપણું આરોગ્ય આરોગ્યમાં મોટો ફેરફાર આવે છે.
હા તો વિદ્યાર્થી માટે કેવી પ્રતિજ્ઞાઓ સૌથી સારી હોઈ શકે છે?
ઘણી ઘણી સારી પ્રતિજ્ઞાઓ હો ઘણી સારી પ્રતિજ્ઞાઓ હોય શકે હોય શકે જેમ કે સમયસર ઉઠવુ નિયમિત અભ્યાસ કરવો દરેજ દરરોજ નવું કઈક શીખવું જેમ કે સોશિયલ મીડિયા પર અત્યારે અવનવી પ્રતિક્રિયાઓ આવે છે. જેમ કે આપડે રોજ કઈક નવું આપણું કામ બતાડવા માટે રોજ કઈક નવું અપડેટ કરવું પડે છે. સોશિયલ મીડિયા પર પર ઓછા સમય પસાર કરવો માતા પિતા નું સન્માન સન્માન કરવું શિક્ષકો ની વાત ધ્યાનથી સાંભળવી અને પોતાનું કુશળતા વિકસાવવી.
હા એ તો સાચી વાત છે કે અત્યારના જે વિદ્યાર્થીઓ હોય છે એ બ સોશલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે તો આજના સમયમાં સોશિયલ મીડિયા નુ વ્યસન પણ એક મોટો જ પ્રશ્ન બની ગઈ છે.
સાચી વાત છે ઘણા લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. અને અને પોતાની કિંમત કિંમતી સમય વગાડે છે જો નવા વર્ષ નવા વર્ષે નક્કી કરેલ કરેલું હોય કે મોબાઈલ નો ઉપયોગ જરૂર જરૂર પૂરતો જ કરીશું તો આપણે અભ્યાસ અને પરિવાર અને પોતાના શોખ માટે પૂરતો સમય આપી શકાય છે જેમ કે આપણે દરરોજ રાત્રે બાર મિત્રો સાથે આટો મારવા જઈએ કે બાર ફરવા જતા હોઈએ ત્યારે એમની સાથે જ આપણે સમય વ વ સમય પૂરો કરીશું બાકી બહાર જેને બી મિત્રો સાથે બેસીને ફોન માં વ્યસ્ત રહીશું એ તો ખોટી વસ્તુ છે ને
હા એ તો તમારી વાત એકદમ સાચી છે. કે આપણે ભાવ જઈને આપણે આપણા પરિવાર ને આપણા મિત્રોને સમય આપ વધારે સમય આપણે ફોનમાં વ્યર્થ ન કરવો જોઈએ. પણ માત્ર પોતાના માટે જ નહીં સમાજ માટે પણ કોઈ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે નહી?
હા જરૂર. આપણે પર્યાવરણની રક્ષા પર્યાવરણની રક્ષા કરવી. વૃક્ષો વાવા પાણી બચાવો પ્લાસ્ટિક કે પ્લાસ્ટિક કે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. જેમ કે આપડે કોઈ બી શાકભાજી બહાર લેવા જઈ શાકભાજી લેવા જઈ કે ફ્રૂટ લેવા જાય કે ગમે તેવી વસ્તુ તો આપણેે બહાર લેવા જઈએ તો એ દુકાન વાળા આપણને કો પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને વસ્તુ આપે છે. તો એ વસ્તુ એક કોથળી આપણને જરૂર ના હોય તો આપડે કચરામાં ફેંકી દઈએ છે. તો એ પ્લાસ્ટિક ઓગડતું નથી કે જમીન માં ડટાતું બી નથી કે જમીનની માટીમાં મિક્સ પણ નથી થતું એ પ્લાસ્ટિક તમે જુઓ તો દસ દિવસ હોય કે એક વરષ હોય તે એવું ને એવું જ પ્લાસ્ટિક ત્યાં જમીન પર પડ્યું રહે છે. પ્લાસ્ટિક એટલા માટે પ્લાસ્ટિક ન ઓછો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ અને જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી કરવા કરવી જોઈવી. પ્રતિજ્ઞા લઈ શકીએ છેએ આવા નવા પ્રયત્નો પ્રયત્નો આવા નવા પ્રયત્નો થી હલો
હલો
મારો અવાજ આવે છે તમને?
હા આવે છે.
હ અવાજ કપાય હતો એટલે
ના ના
હા આવા નવા નવા નાના પ્રયત્નોથી સમાજમાં મોટો બદલાવ આવી શકે છે.
હા એ તો એકદમ સાચી વાત છે તો ઘણા લોકો એકાદ મહિના પછી જ પોતાની જે પ્રતિજ્ઞા છોડી દે છે એને કેવી રીતે જાળવી શકાય આપણાથી?
સ હા સૌથી પહેલા એક જ એક જ સમય ઘણી બધી પ્રતિજ્ઞાઓ ન લેવી જોઈએ. બીજું તો પોતાના લક્ષ્યને લખી રાખવું. તે્રીજું દર અઠવાડિયે પોતાની મૂલ્યા પોતાનું મૂલ્યાંકન કરવો કે કે આપણે કેટલું સફળ થવા આપણે સફળ થયા? અને સૌથી મહત્વની વાત જો એક દિવસ ભૂલ થઈ ભૂલ થઈ જાય તો હાર માનવી નહી. પરંતુ ફરીથી શરૂઆત કરવી જોઈએ જેમ કે આપણે રોજ રોજ આપડે રોજિંદા જીવનમાં આપણે શું કર્યા છે એનું આપડે ધ્યાન રાખવું. જોઈ જો કોઈનાથી આપણે ભૂલથી કોઈની ખોટું બોલે છે તો એ ભૂલ સુધારવી જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત છે એટલે નિષ્ફળતા અંત નથી
બિલકુલ નહી દરેક સફળ વ્યક્તિ એ જીવનમાં એક જીવનમાં અનેક વખત નિષ્ફળતા જોઈ હોય છે. પરંતુ આપણે પ્રયત્ન કરવાનું બંધ કરવું બંધ કરવું નહી. પ્રતિજ્ઞા નો સાચો અર્થ છે સતત પ્રયત્ન કરવો જેમ કે આપણે આજે એવી પ્રતિજ્ઞા લીધી. કે હું મારા જીવનમાં આગળ વધીશ તો આપણેે એ લક્ષ્ય ધ્યાનમાં રાખીને રોજ કઈક આપણે નવું લ નવી મહેનત કરવી જોઈએ અને એને એજ લક્ષ્ય ઉપર આગળ આપણે વધતું રહેવું જોઈએ
હા એ તો સાચી વાત છે તો તમે આ વર્ષે કઈ પ્રતિજ્ઞા લીધી છે?
મેં નક્કી કર્યું નથી મેં નક્કી કર્યું છે. કે દરરોજ કંઈક નવું શીખીશ સમય નો યોગ્ય ઉપયોગ કરીશ અ અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરીશ પરિવાર સાથે વધુ સમય પસાર કરીશ અને સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખી છે એમ કે હું, મેં એ નક્કી કર્યું છે કે હું મારા સમયનો એવો સદઉપયોગ કરીશ કે જે મારા જીવનમાં આગળ વધવામાં મને ઉપયોગ થાય અને હું અને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ દરરોજ કરીશ અને મારા પરિવારજન જેમ કે મારા માતા પિતા મારા ભાઈ બહેન સાથે દરરોજ હું સાંજે બેસીને સમય પસાર કરીશ અને મારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવા માટે હું રોજ યોગા કરીશ. મેં એની પ્રતિજ્ઞા લીધી છે.
ખુબ જ સરસ. મેં પણ નક્કી કર્યું છે કે અભ્યાસમાં વધુ ધ્યાન આપીશ. સમય સમયસર કામ પૂર્ણ કરીશ. અને દરરોજ થોડો સમય વાંચન માટે ફાળવીશ. એનાથી જીવનમાં આગળ વધી શકાશે જો હું વધારે અભ્યાસમાં આપીશ તો વધારે મને જ્ઞાન મેડવાશે અને સમયસર કામ પૂર્ણ કરીશ તો મારું કામ ક્યારેય અટકશે નહીં. અને થોડો સમય હું વાંચીશ તો મારામાં જ્ઞાન વધશે.
ખૂબ જ સુંદર જો દરેક વ્યક્તિ પોતાની જાતમાં થોડોક સ સકારાત્મક બદલાવ લાવે. તો પરિવાર અને સમાજ આખો દેશ પ્ર આખો દેશ વધુ પ્રગતિ કરે. જેમ કે હમણાં તમે મને કીધું કે હું પણ આવી રીતના પ્રતિજ્ઞા લઈશને હું પણ અ થોડું વાંચીશ અને મારા જીવનમાં હું આગળ વધીશ એમ દરેક વ્યક્તિએ આવું કઈક નિર્ણય કે પ્રતિજ્ઞા આવી જ લેવી જોઈએ કે નહી કે કે તમે પ્રતિજ્ઞા લઈને તમે થોડા સમય પછી ભૂલી જાવ એવી પ્રતિજ્ઞા ક્યારે ન લેવી.
હા એ તો એકદમ સાચી વાત છે. તો મને નવા વર્ષની પ્રતિજ્ઞા માત્ર બોલવા માટે નહી પરંતુ જીવનમાં ઉતારવા માટે હોવી જોઈએ.
સાચું ચાલો આપણે સૌ આપણે સૌ મળીને પોતાની પ્રતિજ્ઞા લઈએ. પોતે પ્રતિજ્ઞા લઈએ. કે આ વર્ષ આપણે મહેનત શ અ શિસ્ત સાથે સકારાત્મક વિચાર અને સારા કાર્યો દ્વારા યાદગાર બનીશું.
હા આ સાથે અમારો સંવાદ પૂર્ણ થાય છે.
હા આપ સૌ ખુબ જ આભાર ખૂબ ખૂબ આપ સૌને ખૂબ ખૂબ ખૂબ આભાર નૂતન વર્ષા અભિનંદન.
ધન્યવાદ.
આભાર.